હલો.
હાલો. હાલો.
હલો હુ કરો છો.
હલો.
હલો.
બોલો.
હ કરો ખાધું.
હાવ.
હ મારે ઓફીસ
ઓફિસ-ઓફિસ.
ઓફીસ એમ.
હમ્મ.
. તો કેવું ચાલે શાંતિ.
બસ શાંતિ.
હમ્મ. એવુ.
હમ્મ. બોલો-બોલો તબિયત પાણી સારું છે ને.
હોવ સારું જ તમારે.
બસ ફસ્ટ ક્લાસ.
કેવું છે ઘરે બધા મજામાં.
બસ બધા મજામાં.
શું કરતા હતા તમે.
કાઈ નઈ બેઠા છી ઓફિસે.
કઈ ફરવા બરવા નહી જવું.
ફરવાનું ક્યાં ટાઈમ હે.
ટાઈમ નહીં એમ બરોબર.
હમ્મ.
કામ માટે ટાઈમ છે, લોકોડી બડીમાં.
હમ.
હ, હ. શું શું બનાયલું ત્યારે જમવામાં? હલો. હ. હલો.
હાલો, બોલો-બોલો શેઠ?
હા, આરામ પર જતા ને તમે.
હમ.
કઈ કામકાજ દરી હોગી તો આજે. હ, મેં આરામ કર જ હતો.
હમ.
બે બે પરર
હે.
એ પડ કામ બસ.
હઉ.
એ ટાઈમ કર જું.
કઈ નહી, હું કરીશ.
હ, સારું, સારું. હ. હમ, હમ. અચ્છા.